મારો અવાજ આવી રહ્યો છે કે.
આવી રહ્યો છે આવી રહ્યો છે મારો અવાજ આવી રહ્યો છે અમને.
હ એકદમ સારી રીતે આવી રહી છે હમણાં મેં તમને જણાવવા માંગુ જોુ ને તમેમ પીએમ મોદી આપ. પણ ભારતના વાસીઓ માટે કેટલી બધી એવી યોજનાઓ સ્વરૂપ યોજનાઓ. શ કરી છે જેથી કરીને હમણાં ભારતના વાસીઓને. કોઈ પણ પ્રોબ્લેમ ના પડે જેમ કે પીએમ કિસાન યોજના. થી માનીને બધા વ્યક્તિઓને ઘર આપવા પછી ખાતરો માટે નવે નવે બિયારણું. ઉપલબ્ધ કરવા પછી આપણા માટે પાંચ લાખ સુધીનું નુકસાન આપ. બીમાર પડે ત્યારે તેમના માટે કારાળો બનાવી આપ્યા છે અને ઘણી બધી એવી યોજનાઓ આપણા માટે. જેથી કરીને ભારતવાસીઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે તેના માટે ભારત. રાજ્ય સરકારે હમણાં ઘણા બધા પગલાં લીધા છે ખેડૂતો માટે સસ્તા ભાવે બિયારણો પણ ઉપલબ્ધ કરવાડ્યા છે જે. જેથી કરીને ખેડૂતો તેમનું જીવન સારી રીતે જીવી શ શકે અને આગળ વધ. થઈ શકે તે જ માટે તેમણે પાકોને નુકસાન થાય તે માટે પણ ઘણા બધા એવા નવા ફોર્મો આગળ પાડ્યા છે. જેથી કરીને પાકોને નુકસાન ના થઈ શકે તમારું શું કેવું છે.
હા સાચી વાત છે આપડે નરેન્દ્ર મોદી શ એ ઘણી બધીવી અ યોજનાઓ કાઢી છે જેમ કે હમણાં દર ખેડૂત મિત્રોને જે. લોકો પાસે જમીન છે તે લોકોને દર બે બે ત્રણ ત્રણ મહિને બે બે હજાર ખાતામાં નાખી આપે છે અને એ. ત્રણ વાર આપે છે એ એ પૈસા ખેડૂત ને આગળ જતા બિાર. અને ખેતી લગતા કોઈ પણ કાર્ય માટે મદદરૂપ થઈ શકે છે એ માટે. જે આપડા શ્રી મોદી શ્રી આપડા પ્રાઈમ મિનિસ્ટર. એ આપણને આટલી બધી સગવડ આપે છે તો આપડે પણ એનું આ આજ્ઞાનુંું પાલન રાખું. જોઈને આપડે પણ એ લોકોને વોટને એવું બધું કરવું જોઈએ એ આપણા માટે આટલું બધું કરી રહ્યા છે તો આપડે કેમ ના કરવું જોઈએ એ લોકોના માટે આપણે અને આપડણે પણ આપડી ખેતી માટે આપણેે આટલું બધું કરીએ જ છે તમે જાણો જ છો હમણાં તો બધું કેટલી બધી સહાયો આપી છે. તમારું શું માનવું એમાં?
તમારી વાત એકદમ સાચી છે. તમે હમણાં બીમાર પડીએ છીએ આપણે તો પીએમ મોદીએ આપરા માટે પાંચ લાખ સુધીની દર વ્ય ને સહાય આપે છે આપણને આપણું બિલ હોસ્પિટલમાં પાંચ લાખ કે ત્રણ લાખ, અઢી લાખ કે દોઢ લાખ સુધીનું બિલ થાય તો આપણે તે કાર્ડમાંથી તે પૈસા ચુકવવામાં આવે છે. જેથી કરીને તેમને પૈસા ની જરૂર પડતી નથી આપડે ફક્ત દવાઓના અને બીજી ટ્રીટમેન્ટ કરાવીએ છે એક સરે કરાવીએ છેકે ગમે તેવી બુક્સ લઈએ છે તેના પૈસા આપવામાં આવે છે. ઓપરેશન આપરે કરાવીએ તેનુ કોઈ પણ આપણને ચાર્જ હોસ્પિટલમાં આપવો પડતો ફક્ત કાર્ડના આધારે કરી દેવામાં આવે છે જે આપણા માટે ખુબ જ સારું કેહેવાય. આપણને મોટી બીમારીઓ થાય જેથી કરીને આપણું બિલ હોસ્પિટલમાં અઢી થી ત્રણ લાખ રૂપિયા, બે લાખ રૂપિયા, એક લાખ રૂપિયા કે સાડા ચાર લાખ રૂપિયા સુધીનું પણ બિલ આવે છે તો સરકાર માન્ય જે કાર્ડ છે આપણે આપ્યો છે તેમાંથી આપણે તે પૈસા કાપી શકીએ છે. જેથી કરીને ઘરના કોઈ પણ વ્યકિતને એટલા પૈસા આપવાની જરૂર હો એ આપણા માટે ખૂબ જ સારું કેવાય અને નરેન્દ્ર મોદી એ આપણા માટે ખુબ જ સારી યોજનાઓ આગળ પાડી છે. એ વાતમાં તમારે શું કેવું છે?
હા, સાચી વાત છે હમણાં તો નરેન્દ્ર મોદી પેહલા પાંચ લાખ સુધીની જ સહાય આપતા હતા પરંતુ હવે તો પાંચ લાખથી વધારીને દસ લાખ સુધીની સહાય કરવામાં આવી છે તેમાં તમામને તમામ ખર્ચો હવે આપડા જે શ્રી નરેન્દ્ર મોદી શ્રી આપડા પ્રાાઈમ મિનિસ્ટર એનો જ બધો ખર્ચો રહે છે જે બધાં જે કોઈ પણ દર્દી છે જે લોકને પાસે પૈસા નથી હોતા વ્યકિત અ. પામે છે પરંતુ હવે એવું રહ્યું નથી હવે તો બધી હોસ્પિટલ જે કાર્ડ છે. આપણને જે કાર્ડ બનાવામાં આવે છે. આયુષ્માન કાર્ડ, માં કાર્ડ એ બધા કાર્ડો બનાવવાથી આપણને સહાયો મળી રહે છે કેટલા જે કઈ પણ ટ્રીટમેન્ટ નથી થાતું પછી ત્યાં પાંચ લાખ મહિના હવે દસ લાખ કરવામાં આવી છે જેથી આપડા જેટલા બી વ્યક્તિઓ છે તે લોકોને બધાને સહાય મળી રહે અને તે લોકોનું મૃત્યુનાં પામે હવે અમુકને પાસે હોઈ શકે છે સગવડ પીછાની અને અમુકની પાસેના હોય. સગવડ જેથી એમાં. ઘણાં બધાં લોકો હવે તો બધુ ઘણુ બધુ સારું થેઈ ગયું છે અને તમને ધંધા રોજગારી માટે પણ બધીજ સહાયો આપે છે. તમારું શું માનવું?
તમારી એકદમ વાત સાચી છેકે એવી સરકારો ઘણી બધી એવી સહાયઓ આપી રહી છે જેમ કે જુઓને હમણાં ખેડૂતોને પાકમાં કે પછી કેરીઓમાં ઘણી બધી એવી નુકસાની થઈ છે કારણ કે વધુ પટુ વરસાદ અને વાવાઝોડાઓને કારણે તેમને એટલું નુકસાન થયું છેકે તેઓને દવા પૂરતા પણ શકીએ તેથી કરીને સરકારે તેમના માટે એવી ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે તે થી કરીને તેમણે ફક્ત જે એમનું પાકનું નુકસાન થયું છે, ભાતનું નુકસાન થયું છે. પછી કેરીનુ નુકસાન થયું છે તેનો ફક્ત ફોટો પાડીને તેમણે મોકલવાનો રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે જેથી કરીને તેમને તેમાં આગળ સહાય મળશે જેથી કરીને તેમને પૈસા મલસે અને તેમનું નુકસાની કવર થશે એના માટે સરકારે ખુબ જ સારો પ્રયાસ કર્યો છે. જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય અને તેમના પૈસા પણ પાછા મળી શકે અને નુકસાન થયેલું બિયારણોને અને ઘણું બધું એ નવા બિયારણો છે પાકે આપ્યા છે જેથી કરીને તેઓ ખેતી કરી શકે અને આ વધુ પડતા વરસાદને કારણે તેમને ઘણું નુકસાન થયું છે જેથી કરીને તેઓએ આગળ બિયારનો નવા નવા પણ લીધા છે. તમારું શું કવું છે?
હા, સાચી વાત છે. હમણાં તો આપડા જે ઘણી બધી તમને તમે જાણો છો હવેતો સરકાર આપણને ખા ખેડૂતોને ખાતર પૂડું પાડે છે, અને જે કોઈ બિયારણ હોય તે પણ પૂડું પાડે છે, સાથે પણ સસ્તા અને આપણને અનાજ પણ મલતુજ છે, આપણ ક્ંટોલ માંથી સસ્તા અનાજ પણ મળે છે, અને વચ્ચે તો પીએમ શ્રી એ મોફતમાં પણ અનાજ આપવાનો શરૂ કર્યું છે, અને બીજું એ છે કે જે કોઈ તમારે ધઘો કે એવું કંઈક શરૂ કરવાનું હોય છે, તે ધંધામાં એ લોકો
તમારી વાત એકદમ સાચી છે, કે એવું બધું કસ્ટર એવું છે, કે જે કરીને તમે આગળ વધી શકો ઘણી બધી વાત છે, તે આગળ સરકારે પણ ચાલુ કરી છે, જેથી કરીને હાલ ઘણા ઘણા બધા એવા નવા નવા છે. ખેતીને લગતા નવી સાધનો પણ આપ્યા છે, જેથી કરીને આપને નવા નવા સાથનો નો ઉપયોગ કરી શકે એમણા સરકાર નવા નવા સાધનો પણ આપ્યા છે, કે જેથી કરીને હાલના ખેડૂતોને ખુબ મદદ મળી છે. એવી નાની મોટી સહાય દર વખતે ચાલી રહ્યું છે, નવા નવા વર્ષે નવી નવી સહાયો ચાલુ કરવામાં આવે છે. જેથી કરીને સરકારો ને ખેતીમાં ખુબ સારી મદદ મળી શકે હાલના ખેડૂતો અને એવા બધી નવી નવી બિયારણોનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી કરીને ફળો ખુબ જ સારી રીતે ઉગી રહ્યા છે, અને સરકારે એના માટે નવા બિયારણો ઉપલબ્ધ કરાવ્યા છે, દવાઓને વચે કરાવી છે, જેથી કરીને હાલના ખેડૂતો ખુબ જ સારી રીતે તેમને પોષણ પુંરુ કરી રહ્યા છે. જેથી કરીને હાલની ઘણી બધી સમસ્યા ઉપ પણ નાની મોટી રીતે ચર્ચાઓ થઈ રહી છે, પણ ઘણી બધા કેવું કરતા વધુ પાછળ થઈ રહ્યા છે, દવાઓ લાખી થી પમપો પણ આપી રહી છે, જેથી કરીને ખેડૂતો પોતાની રીતે સારી જિંદગી જીવી શકી અને સરકાર એટલું આગળ વધી રહી છે, ખેડૂતો માટે કે હમણાં જો તેમને નુકસાન થાયે તો તેવ ઘણી બધા એવા ફોર્મો આગળ પાડી રહી છે, કે જેથી કરીને તેઓ કશું તકલીફ ના પડે તેથી કરીનેના ઘણા બધા કારણોથી તેવું આગળ વધી આ પણ ખુબ જ રીતે સારી રીતે વધે છે, અને સારું એ વાત તમારે તેમણે કીધું તે પ્રમાણે નવા નવા બિયારણોનો નવા નવો ઉપયોગ ચાલુ કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતો હમણાં એટલા આગળ વધી રહ્યા છે, કે તેના લીધે આપણે જો જોઈએ તો એટલા બધા આગળ વધી રહ્યા છે. નવા નવા પંપોથી માંડીને નવા નવા દવાઓ નો ઉપયોગ તેઓ કરી રહ્યા છે, હાલના એટલા ખેલુઠો એટલી બધી નવી નવી પદ્ધતિઓથી ખેતી કરી રહી શ છે, કે જેથી કરીને એક જ ખેતરમાં ત્રણ થી ચાર પાકો વાવી રહ્યા છે, અને તેમનું ઘરબાર ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે, એક જ કેડામાં તેઓ મકાઈ થી માંડીને ઘણા બધી એવી નવી નવી શાકભાજી છે, ટામેટા છે, મરચા છે, તેઓ રોપી રહ્યા છે, તેથી કરીને તેમની ઇન્કમ ખુબ સારી આવી રહી છે, હમણાં તમે જાણો છો કેટલો ખ વધી રહ્યો છે, જેથી કરીને તેમ તેમણે બધી એવી નાની મોટી સમસ્યાઓમાં કોઈ પણ એવી દિલચસ્પી રાખતા નથી કે અમારા આ ખેડ ખેતી ના કરવી જોઈએ કે આ ન કરવું જોઈએ જેથી કરીને તેઓએ ખૂબ જ આગળ વધી રહ્યા છે, સરકારની ઘણી બધી યોજના વિશે એણે આગળ ખૂબ જ મદદ કરી છે.
હા સાચી વાત છે, એમાં તમે જો જાણો છો, બધી ઘણી બધી સુવિધા હમણાં તો તમને સી ચાઈ માટે પણ સિંચાઈ પદ્ધતિની અને ટપક સિંચાઈ પદ્ધતિ એવી યોજનાઓ પૂરી પાડી છે, અને હમણાં બીજી બધી યોજનાઓ ચાલે છે જેમ કે માનવ કલ્યાણ યોજના એમાં તમારે વ્યવસાય હોય કે કોઈ ધંધો હોય તેના માટે તમને સાધન જોઈતું હોય તો સાધન તે પૂરું પાડે છે, અને તમે કડિયા કામ કરતા હો તો કડિયા કામ માટેનું સાધન બ્યુટી પાર્લર ચલાવો તો તેના માટેનુ સાધન તમે ટેલર હોય સીવણ કામ કરતા હોય તો તેના માટે ના સાજન તેના માટે બધા એ ઘણા બધા અ સાધનો પૂરા પાડે છે અને ખેડૂત મિત્રોને તો સબસિડી પણ મળે છે જેમ કે એલ પી. જી. ની સબસિડી તાલપત્રીની સબસિડી પછી આ તમારે બિયારણ લેવું હોય તો તેની સબસડી મળે છે પ બીજું ટ્રેક્ટર લેવું હોય કોઈ ટ્રેસર મશીન લેવું હોય કોઈ કેરેટ લેવા હોય કોઈ ચારા કાપવાનો મશીન લેવુ હોય તો એના માટેની તમને સબસિડી મળે છે અને બીજુ એ કે તમારે કોઈ ધંધો શરૂ કરવો હોય તો એના માટે તમને સહાયન મા લોન પણ સરકાર પૂરી પાડે છે જેથી સરકાર એ ઘણી બધી કરી રહી છે અને વ્યવસાય માટે હમણાં તમે જાણી રહ્યા છો કે ધંધાનું સર્ટિફિકેટ પણ આપે છે તે પણ ગવ વર્મેન્ટ અપ્રુવલ અને એમાં તમને ઓછા ટકે વ્યાજ ના લોન પણ મલી મળી રહે છે અને બીજું એક તમારે જો આગળ કોઈ ઇન્સોરન્ સ કે ચાલતો હોય તે તમને ગવર્મેન્ટ જ પૂરું પાડે છે, જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ એક પણ ગવ વર્મેન્ટ જ તમને આપે છે અને ગવર્મેન્ટ એટલું બધું સારું કરી રહી છે તો આપણે પણ હું કામ ના એનો ઉપયોગ કરવો જોઈએ આપણો દ દરેક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણા જીવનને અને આપણે જ મદદરૂપ બને છે હું તો કહું કે બધા કરવો જોઈએ આ સરકાર આપડા માટે આટલું બધું સારું કરી રહી છે તો આપણે એના વળતર રૂપે કંઈક આપવું જોઈએ સરકાર ને પણ અને બીજું એક હમણાં તો તળાવ ખોડવાનું કામ ને પાણી જે થી પાણી નો સંગ્રહ થાય અને પાણીનું પ્રમાણ વધી જાય એ હમણાં તમે જોઈ રહ્યા છો કે બોર્માને એવું કે એટલું બધું પાણી ઓછું થઈ રહ્યું છે તમારું શું માનવું એમાં.
પાણી ખુબ જ વધી ઓછું થઈ રહ્યું છે ગામડાઓમાં પણ નદીઓમાંને તળાવમાં બિલકુલ પાણી નથી જેથી કરીને સરકારે હમણાં કેટલા ગામડાઓમાં ન ગામડે બેથી ત્રણ વોડ રાખવાની શરૂઆત કરશે, જેથી કરીને દર બોર ગામડા એ થોડા થોડા અંતરે બે ત્રણ બોરો ચાલુ કર્યા છે જેથી કરીને એવી કોઈ પણ તકલીફ પાણીને ઉભું ન થાય તે માટે તેમણે આગળ કાર્ય કર્યું છે અને તેમને ખુબ જ મદદ થઈ છે જેથી કરીને હમણાં હાલમાં અમારા ગામડામાં જોઈ લેવોને થોડા થોડા અંતરે બે બોર ખોદાવ્યા છે જેથી કરીને પાણી પૂરું પાડી શકાય જેથી કરીને તેઓને પાણી પીવાનું કે કે કોઈ પણ પાણીના કાર્ય માટે આગળ જવું ના પડે તે માટે તેમને ખુબ જ મદદ થઈ છે. તે બોરવેલ દ્વારા અને ખૂબ જ ઓછા કિંમતે તેઓને બોર કરી આપવામાં આવ્યો છે જેથી કરી બધું પાઇપલાઇનથી માંડી ને બધું તેમના સરકાર દ્વારા કરવામાં આવે છે, અને એ ખૂબ જ સારી બાબત છે. એવા બધા ઘણા બધા લાભો આપણા સરકાર તરફથી જે મળે છે તેને આપણે લેતા રહેવું જોઈએ અને ખુબ જ આગળથી રહેવું જોએ અને તેથી કરીને આપણે તમે એના વિશે શું કહેવા માંગો છો આગળની બાબતમાં
હા સાચી વાત છે સરકારે બોરને એવું બધું કરાવ્યું છે આપણા માટે ઘણું સારું કરવામાં આવે છે. પરંતુ જો આપણને બોરમાં પાણી નહીં મળે તો આપડે કઈ રીતે પાણીનો પણ ગુજારો કરવો જેથી વરસાદ તમે જોઈ રહ્યા છો ઓછો આવી રહ્યો છે અને વરસાદ ઓછા આવવાના કારણે પાણી પણ ઓછું થાય છે જે જેથી અમારા ગામમાં તો અ સરકાર છે એના યોજના પ્રમાણે જોવા જાય તો એક આ ની પંચાયત પ્રમાણે એ લોકો બધા જે તળાવો છે તે લોકો તે ઊંડા કરે અને માટી બીજી જગ્યા જ્યાં પુરાણ કરવાનું હોય ત્યાં લઈ જાય અને સારી સારી માટીઓ નો ઉપયોગ કરી તેમાંથી પણ પૈસા બનાવે છે અને અમારા ગામ નો જ વિકાસ કરી રહ્યા છે અને તળાવો ઊંડા કરવાથી પાણી નો સં સંગ્રહ વધતા અને આજુબાજુના લોકોને પણ પાણી બોર માં પાણી મળી રહે છે અને પાણીનો પ્રવાહ જે હોય છે તે ઘટી શકતો નથી જેથી આપણે ઘણી બધી અ મળી રહે છે આપણને પાણી વધારે મળે જેથી આજુબાજુના જે ઝાડો હોય તેને પણ પૂરતું હવામાન ને બધુ મળી રહે છે આગળ આપડે એના વિશે આગળ વાત કરીશું.
હા તમારી વાત એકદમ સાચી છે કે હવે એથી કરીને પણને એ બધી નવી તકલીફો મળી રહે અને જેથી કરીને